હું કરે હા હું કરે
કઈ ની આ પાછળ બેહી ને કચરો કાઢિયા કરતી છે.
હા હા
મેં તો કાલ મેં તો ચા ની દુકાન ખોલી છે કાલે ઉદઘાટન છે તેના હારુ ફોન કરયા આજે
હું વાત કાઈ કીધું નની કઈક ડાયરેક્ટ ઉદઘાટન માં જ બોલાયું અચાનક પ્લેન બની ગયો હું
હા અચાનક પ્લાન બનાવી કાઢ્યા છે.
એવું એવું જ લાગે એવું જ લાગે એ જ હું રા બધું ચ ચા જ છે બીજું કઈ નથી હ
કાલ ના દિવસ તો બહુ વધે છે કાલે તો પહેલા દિવસ કાલે ઉદ્ઘાટ ને એટલે પર કાલે જે આવે ને ફ્રીમાં પેલ એ હ્ ફ્રી માં ચાય મસાલા ચાય અને બધી બધી જ જાતની ચાય છે. કુલર ચાઇ હે અ રા ખેલી સ તને તને દસ સ્પેસલ કુલર ચાર ચાય પીડાવાંની છે. પહી ચાઈ હાથે બિસ્કીટ ને એવું હશેય ને પાત્રા અને ભજીયાને એવું નાસ્તા ને એવું બધું જ રાખેલું છે અને ઓફર બી ઓફર બી હાતે ચાલતી જ છે બધી એક પર એક ફ્રી પેહલા દિવસ એટલે
બરાબર બરાબર બધો નાસ્તો નુ સ્ટોલ રાખો કેને હાથે સેટ કરી જ દવાનો તો નાસ્તાનો સ્ટોલ હો
હા કરી દેમ એવું જ કર્યું પણ હવે પેલા નવું નવું એટલે જરાક નઈ મજા આવે એટલે પછી પછી જે રીતે જૂનું જેવું થાય ને ઘરાક વધહે તેમ તેમ પછી બધું હાથે જોડિયાત કરવુ છે બધા નાસ્તા ને એવુ
મેન્યુ ટાઈપ નુ જો બનાવી દે છે તો બહારનો લખે દવાણુ એક સાઇડે એમ નાસ્તો છે તે રાખી દેવાનો ને એક બાજુ પ્રાઇઝ લખી દેવાનો એટલે આપણે પછી બોલવાની નહી પડે કે એની આટલી પ્રઇસ છે ની આટલી છે એ
હા તે બધું ઓર્ડર આપી દીધેલા સે એમ તો એ બધું નક્કી જ છે. ખાલી પોસ્ટર આવે એટલી વાર એ બધું તો લખી દીધેલું છે નાસ્તો નેમ તો બધી જ વાત રાખણ છે. પણ તો હવે ચાલુ થાય તે હિસાબે હવે તું કાલે આવી ચાલુ જ જાશે
થોડી ઘણી તારી મદદ કરવા લાગ્યા પછી અંદર બધું એડ કરવાનું છે તો આપડે થોડું ઘણું ખો કરી લ હું તેવા પછી માણહ ને ભી આપડે રાખવા પણ હે ને કે આ માણસ આટલું આવડતું શું બનાવ તેટલું આપણે સેઠ કરવા પડહે મકાન હોધી આપવા પડે હે રવાહારું ખાવા પીવાનું બધું સવર્ધન કરી આપવા પડેહે તે.
હા અને ચાય વારુ ને ઉપર પાસે એક નાલું હોટલ ખોલહુ એવું હોય શે તેમાં પાછું તેમ તેમાં પાછુ ફાસ્ટ ફૂડ વારુ જનું પીઝ્ઝા અને બર્ગર
ચાલે તો હોઉ વાંધો નહી બરાબર છે પણ પેલા આ કાલ નુ જે છે તે પેલ એક બે મહિના કરી લે એમાં પછી એમાં જો વધારે ગ્રોથ થતી હોય તો પછી સી તારું પેલા બધું હોટલ વાળું સ્ટાર્ટઅપ ચાલુ કર લાખ.
હ એમાં તો એમ તો હા જગ્યા હારી સે કલેજ ની નજીક એટલે અવર જવર બધાની થયા કરે એટલે એમ તો સારું જ ચલેવું લાગ્યા કરતી છે.
હ તેજ ને બધું સારું ને કોલેજ બાજુ માં જ છે, એટલે ભાઈ બહુ વાં ધો ની તારે.
હા. હા તે એ પાસે સાઈડ માં જ કોઈ નીચાઈ વાળી દુકાન ને એવું મળે ની એટલે. એમ તો ચાલી જાય એ બધું જોઈને પછી નક્કી કર્યું એટલે. એમ તો વાંધો નહી આવે રે.
નહી કોઈ ન મલે પછી તોવાના જ કે નહી બધા સ્ટુડન્ટ લોકો આવશે જ. નાસ્તો કરવા એટલે તુંને સ્ટુડન્ટ લોકોને ઈચ્છા એમ થાયને બનાવાની બધ તું સેટ કરી દે મેન્યુમાં.
હા હા કઈ નહી.
બસો. એ કાલે કેટલા વાગે છે?
કાલે તો અગિયાર વાગ્યા રાખે લઈશે.
આવી રેવા ટાઈ.
હું કાલે બધાને લઈને આવજે.
એને બધાને લઈને આવવાનો જ વિચારશે. તેને તયરે કેમ છે બધા હરા છે ને મમ્મી, પપ્પા, ભાઈ, કાકા, કાકી, દાદા, દાદી,
હા બધા હારા જ છે, તમારે તો બધા હારા છે ને?
હ તો હારા છે, તને હારા જ રવા જોઈએ કોઈ બીમાર પાડવું નહી જોઈએ.
હા કેવી ચાલે તમાર કામ?
આમ તો મારો હવે ચાલે કરટ સારું ચાલુ છે હવે તું ચાલો કરોને તયારે હવે બરાબર કે મહેનત કરજે. બિલને બધું બનાવવા હારું બુક આપી હે ને છપવા હારું?
હા હા બધું તૈયાર જ છે
તેને હાથે એક જણા મજુર રાખ્યો હો ને કામ કરવા વાળું રાખ્યોને કે પછી તું એકલી જ
હમણાં તો એકલી જ ચાલે તે હિસાબે રાખે વાળી મજુર તો હમણાં તો એકલી છે
છે ને બધ એક જણ ખાલી રાખી મૂકને ચાય બનાવવા હારું ને કઈ નાસ્તો એમ તેમ
હા તે વિચાર કરતી છે પણ હમડે કોઈ મયલુ ની પણ ઉદ્ઘાટન કરી એટલે વડે એકલીી જ થોડાક દિવસ માં એક જણ આવવાનું છે એવું ક્યાં કરતા છે હિસાબ હવે રાખ હુ
હા તે જ કેમ ની રાખી દેવાનું પહી એખલુ એખલુ પછી મજા ની આવે મજા નઈય પણ તું કેટલી પછી જવાની હોય તે હાચવી લે કી ની
હા હા
હા એમ પછી બધું કરવાનું હાજ પછી એકલે એકલી બધું કરી મજા નઈ આવે તે એને બધું ચાલુ કરવા ની છે બધું હાચી ને કરજે બધું જે
હા હા
હા તેજ કે ની પછી આ બરાબર ચાલતુ હોય તો બાજુ ને બીજી હોટલ ખોલી લે તારે કનોરમાં એંટલે સારું પડે બીજી જગ્યાએ ફાફા મારવાનું નહી
કેવા કે હવે
તેને તે તો કે છે તો ખરી. અહી આપડે જોવ હોય કે એ બધ બધું તે બાજુ પણ વિસ્તાર બધો ખાલી જ રહી ને કોલેજ બાજુ સ પછી તારે હારું જ પડહે.
હા હા તે તમારે હારુ જ પડે તો તે બધું જોઈને જ નક્કી કયરુ છે
એમને બધું જોઈને બરાબર.
હા હું કે ચાઈ પીધી કે બાકી?
પી લીધી તુ એ તું તો ચાઈનો જ બિઝનેસ કરવાની પહી તો.
એટલે જ તમેં ક્યાંની ટી કેની બીજી રેતા આજે જ આવી જાય મે તો તમે આજે જ મારા હાથની ચાય પીવા એટલે પછી ટેસ્ટ ગમે તો પછી બીજા ટાણે બીજાને લાવજે એમ.
હા બરાબર કા કાલે લાવવા બધા ન કાલે ટેસ્ટ કરાવી દે.
હા એ કોઈ માર્કેટિંગ કરવા તો જોઈએ કે ની હવે.
હા તે ને માર્કેટિંગમાં તું પહે એક તો એટલી ઓછી બોલતી છે ને તો કોઈને રાખી જોય જે વધારે પડતું બોલતું હોય તો હું તેવા માણસ ને રાખી જે
હા અમારે પેલાથી જ એવુ મારાથી બોલાય નહી વધારે.
હમ્મ તેને બહ એકદમ હોશિયાર હોયને તેવા ને રાખ કે પણ એકદમ પેલી વાર એવા નબળા પેલા એમ કઈને તેને કાય આવડતું કઈ હળદર તો એને તેવાને એની રાખી મુકીતી
હા હા પેલા થી જ એવું મારે તો ઓશિત બોલવાનું મેં તો સ્કૂલ ના નાની હતી ત્યારે તો સ્કૂલમાં બી એવું મને તો બોલાતું જ ની હતું એટલા ટીચર લોકો શે ને મને ને મને બોલવા ઉભી રાખે મારાથી બોલાય નઈ બધા જાણે ને બોલાય હશે એટલે
એટલે ટીચર હો તને ઊભી ની કરતી હતી બરાબર ને.
હા પણ કાય નત તે નાની ત્યાંની વાત હવે તો મોટી થઈ ગય.
ત્યારે થોડું ઘણો ફરક તો હોવું જોઈએ નાના હતા ત્યારેની વાત તેની તર એક અલગ જ કેહેવાય એ તો. બીજા બધારે હ ને હ ઉદઘાટન બધી ફ્રેન્ડ લોક અને ગ્રપમાં મેસેજ કરી દેવા જોઈએ બધા આવી જ જાત.
આપડે આખું આપડે આખું ગ્રુપને બોલાયું છે.
હા તે ને મારા ગ્રુપ માં એટલે એક દખ મેસેજ લખી ને એટલે બધા આવી જાય કે એને કે એને પછી અલગ અલગ ફોન કરીને કેવા નહી પડે કે તું આવજે તું આવજે એમ કરીને.
હા હા કઈ નહી તું આવી રહ્યો જ છે, તો કાલે.
હા ટાઈમ પર આવે કેટલા દી નું છે, મને કહી દે
અ દહવારે દહ વાગે ને છે, તોતું આવી જજે ને જલ્દી જલ્દી
વેલી જ આવીસ હવે આપડે થોડું ઘણું મેકઅપ કરવા પડે કે એ ઉદઘાટન છે, એટલે બધી સ્ટોલ ને બધું બહાર લગાવવા પડે બલૂન ફુગાવા પડે. બધું લાવલી હ ને.
હા બધુંજ લાવેલું છે. જલ્દી તો કઈ બાકી રહી ગેલું રહે તો તું કરજે.
હા તને રાત્ર આપણે તો કરવું એમ. બલૂન લાવેલી અને પછી બીજો અંદર હું નાસ્તામાં કાલે શું છે પ્લાન શું છે? મેનુ કર્યો?
હા ડીસાઈડ જ છે, કાલે તો ખાલી બે જટની ચાઈ બનાવાની છે, ને ભજીયા અને સમોસા ને ભજીયા રાખવાની છે.
કેને ચાલે ચાલે સમોસા ચા મોટા સમોસા કે ના એલા પેલા ચાઇનીઝ સમોસા છે.
ચાઈનિઝ સમોસા નાના જ હારું પડે છે, હાથે ખાવા હારું તો. જેને મોટા જોઈ તે ઓર્ડર આપે ને તે સારું બનાવવા ઉકેલું છે.
હા હા તો હ વાંધો નઈ તો કાલે પહેલા દિવસ એટલે જે બરાબર મસ્ત કપડાં પહેરીર્યા છે. કપડાં લી આવી હ ને.
હા એ બધું તો રેડી. છે, બસ કાલ થાય તેની જ વારો
હા તે જ ને હવારે ઊઠવું પડશે જલ્દી જલ્દી. મંદિરે જઈ આવજે દર્શન કરી આવજે.
હા હારું હારું.
એજ ને.
હું કરે બધા હારા છે, ને ઘરે.
બધા હારા છે, ને તું તો હચાવજે બધું ચાલુ. છે, બધાની નજર બઉ પેલી છે એટલે બધે હાચવીને રહેજે તું. ટાઈમ તો હવે આપડે હવે ટાઈમ પર મેં હ કાલે આવી રહ્યોને એમ હવ ટાઈમ થઈ જ જવો ગયો હશે. કામ કરવા ન અમારે અમારે ઘરેતો ગાય પણ છે, કે દૂધ. કાઢવાનું છે, એટલે દૂધવાળો ટાઈમ પર આવી.
હા ચાલ તમારે કામ છે, ચાલ હ ને.
હા ચાલ.